નમસ્તે.
હા, હા, ભાઈ નમસ્તે.
મે અભી ન ભેજી નંબર્સ પે કોલ કે હતા.
હા, એ નામ આના સોજના કો.
હા, વહી. ક
હાલો.
હમ બોલો કેમ છો?
હલો.
હાલો.
હા.
હમ, શું કરો?
હા, બસ ખાણો વાણો જીમીયો ને તમે.
શું અવાજ નથી આવતો? એમ.
સઈ કેવું છું ને
સાચું
હા, આવતી પણ કટતી અવાજ. તમારી અવાજ હલકી હલકી કટતી.
સાચું છે.
હા હા. તમે કા આવો પર
હું એ છું સસુરાલ મા છું સસુરાલ માસું
બેઠા છો
સસુરોલ માં
સસુરાલ મે કાં કમરામાં બેઠા છો
હા.
અચ્છા અનશું ભાઈ ઘરે છે.
ને આ સુુવાયો
અચ્છા તમારે જાવાનું કેન્સલ થઈ ગયો
ના જાઉ છે તો ક્યા કે સાસને ને કાન કાનમાં પીડા થઈ ગઈ છે તો એને દવાખાને લઈને ગયા છેને અને લાવ્યાને તો બપોર થઈ ગયો અને અને ગરમી જાદા થઈ ગઈ છે તો અહીંયા બોલે કે શમુ સાંજે જાયે
તો સાંજે જાયને પછી ફટું
સાંજે જાય ને અહીંયાથી સસુરાલ અહીંથી જઈએ ગાવમાં ઓડસન સવારે વાપી અહીંયા અહીંયા હા આઈ જાય છે.
ઉપર આઠ દસ દિન હર ટૂર હૈ હું પણ ભાઈ કમળ અમળને લેકીન જોઈ ભાલી ને પછી આવ
કેવી છે હસબેન્ડ કયો છે
હા બોલ્યો સર
કેટનું
ડબો
ભાડો દેવી છે.
હવે અહીથી દેખ્યો તો નથી એ પણ જોવાનું બાકી છે.
હમ્મ.
અને જોયું તો જોયયો જ નથી અને જોણું બાકી જ છે.
તમારા હસબેન્ડ ને જોયો છે કે રૂપાડો દેવો છું
હા તો બોલ્યો છે ને સાતમાં આવશે ને સાત માં આવે છે સાત માં આવે છે.
તમે હમજે
બિલકુલ જાય છે.
સહી કીધું છે તમે તો
તમારી જિંદગી સવરી જાય છે બહાર તો હમ્મ.
આઈ આઈ તો હું આઈ આ સોચુ છું હો અહિયાંથી અહીંયા સોચ સોચવાનું તો થાય ને
મારા હસબેન્ડ નું બી હરી જાય છે.
હમ્મ.
દરવાર નુ રૂલને સબ બંધ હો જાય છે બાકી અહિયાં તો કઈ ની છે.
તે છે.
ટાઈમ પાસ કરો નથીન મે તમારે ભરોસેથી કે મારી છોકરીને હમ્મ સ્કૂલ રખું છુંને
અરે હું પણ એવું જ સોચું છું, પણ સોચું સોચું સોચ સોચમાં ક્યાંથી પતા નહી ક્યાંથી જાય છે.
હમ્મ. તમે તો દેખી ના આવ છો રૂમ ભાડુંન સબ દેખી ન આવ છો ન. કપડા લતા અને બિસ્તર નહીયા શું લે જજો.
હા અહ્યાથી .
તમારે નણંદ ક કઈ બોલે છે.
કઈ નથી ભૂલ ને પડાઇ કરે છે નણંદ અહીયા જ છે.
અચ્છા ત તમારે નણંદને કયો છે મે
શું? હા-હા.
તો કેમ કેવે.
કરો છ હા કે બોલે જાઓ છો તમે. બોલે જાઓ છો તમે છોરાનું ભવિષ્ય વણી જાય છે.
હા સઈ કેવે છે.
હમ્મ. ઓર શું કરો તમારી છોકરી શું કરે છે.
અને દૂધ પીવે છે એ ત પરેશાન કરે છે એયરફોન ખોલ દેવે મહારા.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
તમે જાઓ છો ને ઓર સિંધુ જારે મમ્મી ની બી જાઓ છોન. હલો હેલો. તમે જાઓ છો ને સિંધુજાને મમ્મી ની જાઓ છો ન. યુવી ના મમ્મી ની જાઓ છોન સબ જાઓ.
સાજ .
અચ્છા.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
અચ્છા.
ઓરસ ઓરસ શું કરો.
બસ અબે હુંવાની તૈયારી છે.
સાજ ઓર.
નીંદ આવે છે દિનમે તો રોટી ખાઓ તો નીંદ આવે છે.
સાચું કિયાન.
તમાર આદમી અઈ છે કે બહાર છે.
અએજ છે.
હસબેન્ડ એ છે કે બાર છે.
અને વરસાદ નો મોસમ છે ને તો અહિયાંથી કે ઘે હમ્મ કંપની નથી ચાલતી કેમ કે કરંટ રો મામલો ચાલે છે.
હા.
અહીયાથી અભી તો આઈ સે વરસાદ ન ના હોય ન તો અયા સેટ કોલ કરીશ ને તો એ જાય.
હા ફિર તમારે અકેલા ને જ રેનો છે.
સાચું.
તમ ભી ફીર કઇ કઈ ઘ ઘરમે કામ કરો છો.
એ હું કઈ કામ કરું હું તો ઘરનું કામ કર્યું છેન અ ખાણો બનાવીને ખામાંવ્યો અને છોકરાના
ને પેધા રૂમવાળો લેવો તો વટે કઈ કઈ ઘરે કામ કરે છો. સિટીમાં તો કામ મલે છે.
હા કાઈ ન કાઈ કરતા
હા સિટીમાં તો બધું કામ હ કઈ ભી કરો
હા બધું કામ છે હા સાચું અતે ગામડા ગામડા નીથી કાઈ નથી મેંલતો
થઈ કેવો છો.
સિટીમાં તો તે બહુજ ચીજની સુવિધા છે.
હમ્મ
હમ્મ
તમે ડબો તો પાસ પડે છે પરવા ચલો ઠીક એકબાર તો સેટ વહી જાવ છો નિવેત પછી ઓર આગે જાઉ છુ.
સાચો
ઓર કઈ નથી બસ સોવા છે. નીંદ આવે છે ને તમે કોલ કરો છો, તો કરો
એ શું
નીંદ આવે છે પણ તમે કોલ કરો ઓર તો કરો
હા સાચૂ હોય તો અઇયાથી બોલો હું ભી હ તમારી છોકરી જોઈ છે. હા ઓર કોલ કરુ છુ.
તો મારી છોકરી તો ની સોય છે દૂધ પીરી છે અમાર નાણો હે બાકી તો હોય ગ્યો છે, નાણો હે
નાણું હોય ગશે તમારા સાચી હમ
ઠીક હ ચલો હે ઠીકે
ઠીક હે ચલો
ઠીક છે હમ